હેલો
હ હા નમસ્તે ન ટોપિક છે કે ભાઈ એક મસ્ત એક કહી શ ટોપિક ની વાત કરીએ ચર્ચા કરીએ કે ગુજરાત ની અંદર તમને ખ્યાલ હશે કે ઘણી બધી એવી અ ચિત્રકલા છે જે ખુબ ખૂબ જ અત્યા છે અને ઘણા બધા એવા કલાકારો છે કે ચિત્રકાર છે પોતાની એક આવી બધી રચના કરી છે કે ચિત્ર કલા નામાં ખુબ જ ફાળો આપેલો છે અને કઈ એવી અલૌકિક ચિત્ર કળા બનાવી છે તો થોડી ઘણી આપણે એના ઉપર ચર્ચા કરીશું તો પેલી આપડે ગુજરાત ની અંદર ખુબ જ એવી લોકપ્રિય ચિત્રકળ જો સૌથી વધારે મળી આવેલી હોય તો કચ્છ કહી શકાય કેમ કે કચ્છમાં ઘણી બધી એવી જે મહિલાઓ છે જે હિન્દુની જે હિન્દુ ધર્મની છે કે પછી ઘણી બધી એવી ઘણી જાતની છે મહિલાઓ છે ઘણા બધા એવા ભરત કામ અથવા ગુચણ કરતી વાત કરી કે બન્ને ભરત કામ તો બન્ની ભરત પણ એક પ્રકારનું જે ભરત કામ હોય છે કે જે ખુબ જ લોકપ્રિય કચ્છમાં છે અને ત્યારબદ કહી શકાય કે હ જત ભરત કામ છે જત ભરત કામ પણ ખૂબ જ કચ્છમાં વખણાય છે અને ખૂબ જ લોકપ્રિય કહી શકાય અને ઘણા બધા એવા ભરતકામ જરી ભરતકામ જે સુરત ખાતે આપડે અ ખુબ જ એવું લોકપ્રિય અને એક સુંદર મજાની આર્ટ કળા કહી શકાય કે જેના માધ્યમ દ્વારા ઘણા બધા લોકો છે અત્યારે ડાયમંડ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો એક પ્રકારનું એક જરી કામ છે તે ખુબ જ અત્યારે સારું છે અને લોકો છે ખુબ જ અત્યારે વાત કરે છે વાત કરે કે વાત કરીએ કે વડોદરા ખાતે તો વડોદરા ખાતે પણ આપડા જે સયાજીરાવ ગાયકવાડ જે મહારાજાના સમયમાં પણ ઘણી બધી એવી પેન્ટિંગો છે તે એક રાજા રવિ વર્મા છે તેના માધ્યમથી ઘણી બધી પણ ખુબ જ આહલાદક દોરવામાં આવે છે તો તેના વિશે શું કેહેશો તમે
હ હા રાજા રવિ વર્માની પેન્ટિંગો વિશે મેં પણ સાંભળેલું છે અને હાલમાં હજી થોડાક સમય પેલા રાજા રવિ વર્માની જે દ્વારા બનાવેલી એક પેઇન્ટિંગ હતી જે અ મા યશોદા અને ભગવાન શ્રી કૃષ્ણ અને એક ગાય એવું બધું અંદર દોરેલું હતું અ એવી એક પેન્ટિંગ હતી. જે કંઈક એકસો ને સડસઠ કરોડ અરાઉન્ડ કંઈક, ચાણી છે, જેના લીધે આ મુદ્દો. અ હમણાંથી બહુ ચર્ચામાં હતું તો આપડે આ અંદાજ‌. ના લગાવી શકે એવી બધી, પેન્ટિંગ શું કેવાય. કે બનાવેલી હોય છે, અને રાજા રવિ વર્મા દ્વારા આવી ઘણી બધી. પેન્ટિંગો બનાવવામાં આવી હતી, જે અ શું કેવાય કે બહુ અ ભગવાનનું એક સ્વરૂપ આપડે જોઈ શકીએ. કે પેન્ટિંગમાં સાક્ષાત. એવી બધી પેઇન્ટિંગો રાજા રવિ વર્મા બનાવતા હતા અને રાજા રવિ વર્મા દ્વારા, બનાવાયલી પેન્ટિંગ વડોદરા, જે કિલ્લો છે, એમાં પણ ખુબ પ્રમાણમાં જોવા મળે છે, તો તમારું શું કેવું છે,
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ વડોદરા ખાતે આપડે, જે લક્ષ્મી વિલાસ પેલેસ અને ફતે જેમ. આવેલું છે, તો એના ભાગરૂપે જે સયાજીરાવ ગાયકવાડે. તો ઘણી બધી એ વડોદરા ખાતે, તે રચના કરી છે, કે લક્ષ્મી વિલાસ પે ફતેસિ મ્યુઝિયમ છે, પછી આપડે એક મોટા મોટી યુનિવર્સિટી છે, એમ એસયુ યુનિવર્સિટી હા હ સયાજી ગાયકવાડ યુનિવર્સિટી પણ એમના હસ્તે છે, તે એની યાદમાં છે, તે બનાવવામાં આવી હતી, અને તમે જેમ વાત કરી કે ભાઈ રાજા રવિવર્મા છે, તો રાજા રવિવર્મા છે, તે એક મોટા ચિંતામાં. ચિત્રકાર હતા અને એ એક કહી શકાય, કે એક. દેશ હતો બહારનો દેશ તો એ ત્યાં વસવાટ વસવાટ કરતા હતા. તો દેશનું નામ તો એક સારું હતું કે કહી શકાય કે જર્મની કે, એ સાઈડરાજા રવિ વર્મા હતા તે પોતે વસવાટ કરતા હતા, અને એની સુંદર મજાની ચિત્રકળા થી પ્રભાવિત થઈ અને સહાજીરાવકવાડે. પોતાના વડોદરા ખાતે જે ડોક્ટર જે રાજા. જવીભર માં છે, એને બોલાવેલા. તોએ પછી ત્યાં આવેલા અને પોતાની સમગ્ર જે. પરિવાર છે, અથવા તો જે કુટુંબ છે, અથવા તો સમગ્ર જે રાજ્ય છે. તો એમની મસ્ત છે, ત્યાં ડ્રિક શરૂ કરવામાં આવી હતી, એટલે એક પ્રકારની અ ખુબ જ સરસ વાત કહી શકાય, અને આવનારા સમયમાં ઘણા બધા એવા. છે, કે જે પોતે કંઈક ને કંઈક પોતે અથાત પ્રયત્ન સાથે છે. તે પેઇન્ટિંગો દોરતા હોય છે, અને ખુબ જ એક વિશાળ કલા કહી શકાયને. અત્યારે તો, અ એવી ઘણી બધી એવી સરકાર માન્ય ઘણી બધી, એવી વેબસાઇટો છે, જે પોતે પણ તમે ઘણા બધા સરકાર એવા કેમ્પ યોજતી હોય છે, કે તમે એ કેમ્પમાં ભાગ લઈ અને પોતાની એક આર્ટ કલા છે. તે દર્શાવીને પોતે તમે પણ કંઈકએ પુરસ્કાર મેળવી શકો. છો, પુરસ્કાર અથવા સાથે તમે ટ્રોફી પણ જીતી શકો છો, તો એના વિશે શું કેશો તમે.
હા બરોબર છે, હાલમાં તો જે આપણી અ ગુજરાત ગવર્મેન્ટ છે, તે અ ચિત્રકલાને પ્રોત્સાહન પણ આપે છે, અને સેફિકલી ચિત્રકલા માટે એમણે એક કોર્સ. પણ શરૂ કરેલો છે કોર્સ મતલબ એક ડિગ્રી જે ગ્રેજ્યુએશન જે છે. ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ તે સ્પેસિફિકલી ફાઈન આર્ટમાં મતલબ જે ચિત્રકલા છે પછી મૂર્તિઓ વગેરે બનાવવાનું હોય છે. એમાં જે સ્ટુડન્ટને રસ છે તે લોકો સ્પેસિફિક કલી એમાં ગ્રેજ્યુએશન કરી શકે છે અને માસ્ટર્સ પણ કરી શકે છે. અને આવી રીતે ગવર્મેન્ટ અત્યારે ચિત્રકલા ને ખૂબ પ્રોત્સાહન આપે છે. કારણ કે એક રીતે ગવર્મેન્ટ પણ જાણે છે. કે જે આપણી સંસ્કૃતિ છે. તેને જાળવી ના જાળવી રાખવી જોઈએ. કારણ કે આ જે ચિત્રકલા જે છે એક કળા છે. તે બધા લોકો પાસે નથી હોતી તે અમુક અમુક ને જે આવડતી હોય છે. અને ગવર્મેન્ટ પણ અમુક રીતે આ વાત જાણે છે અને સમજે છે કે આ જે ચિત્ર કળા છે ખુબ સારી કળા છે અને આ આપણે આને પ્રોત્સાહન આપવું જોઈએ. જેથી આપણો સાંસ્કૃતિક વારસો છે અ જળવાઈ રહે છે, અને અ એક સારું એવું શું કેહેવાય કે ઈમેજ પાડે છે બીજી બધી કન્ટ્રીઝ મા કે ઈન્ડિયામાં પણ શું કેવાય? સારા સારા પેન્ટર્સ છે, અને અ ઈન્ડિયા ના લોકો પાસે પણ સારી સારી કળા છે એવું એક સારી એવી ઇમેજ ઉભી કરે છે એટલા માટે ગવર્મેન્ટ પણ ચિત્ર કલા ને અને આવી બધી કળાને સારું એવું પ્રોત્સાહન આપે છે. તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ હ ચિત્ર કળા ક્ષેત્રે આપણું ભારત અત્યારે ખુબ જ આગળ વધી રહ્યું છે. અને આવનારા ભવિષ્યમાં પણ ખુબ જ કંઈક આહલાદક એવા ચિત્રકારો પુરાણો છે તે ઘણા બધા એવા કલાકારો છે કે, જે પોતાની આર્ટકળા શીખે અને પોતે કંઈક એવું ચિત્ર બનાવે છે લોકોનું તો જેના માધ્યમ થી જે પોતે સારું એવું પુરસ્કાર મેળવી શકતા હોય છે અને સરકાર માન્ય સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ તુ હોય અને વાત કરીએ કે ઘણી બધી એવી ચિત્ર કળાઓ છે જેમ કે વારલી ચિત્ર કળા જે રાઠવા સમુદાયની જે બહેનો છે તેમના દ્વારા એ ચીત્ર છે તે દોરવામાં આવતું હોય છે અને ત્યારબાદ છે. ઘણી બધી એવી છે કે જે આર્ટકળા છે તે દરેક વ્યક્તિને કઈક ને કઈક આર્ટકળા શીખવી જોઈએ. અને આગળ જતા ખુબ જ એ વસ્તુને યોગ્ય રીતે ચકાસવી જોઈએ. અને આવનારા ભવિષ્યમાં પણ દરેક બાળકનો એક રસ નો વિષય હોય તો ચિત્રકળા ક્ષેત્રે આગળ તેને વધવુ જોઈએ ઘણી બધી એવી ગુજરાતની પ્રખ્યાત એવી ચિત્ર ચિત્રકળાઓ છે કે જે રાજા રવિ વર્મા દ્વારા ખુબ જ સુંદર રીતે એને સજાવેલી છે. તો મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિએ વડોદરા ખાતેની મુલાકાત લેવી જોઈએ. કે જે ફતેહસિંહ મ્યુઝિયમ આવેલું છે આપે લક્ષ્મી વિલાસ પેલેસની બાજુમાં તો દરેક વ્યક્તિ એ ત્યાં જઈ અને ફતેહસિંહ મ્યુઝિયમ ની મુલાકાત લઈ અને પેઈન્ટ નિહાળવું જોઈએ. તો એ પ્રકારે શું કેશો તમે?
હા હા બરાબર છે. અને મેં તો એક રવિવર્મા વિશે આર્ટિકલ વાંચ્યું હતું, તેમાં એવું લખેલું હતું કે જે પેલા છે ને જારે જે રવિવાર માં જે નાના નાના ત્યારે માત્ર ને માત્ર મંદિરોમાં જ પેન્ટિંગો જોવા મળતી હતી મતલબમાં જે અ આપડ અત્યારે જે હાલમાં તમે જો જુઓ તો બધાના ઘરે ભગવાન ના ફોટા હોય છે, અને અને મૂર્તિઓ હોય છે, આવું બધું હોય છે. ને પે પેલાના સમયમાં આવું ન હતું, મૂર્તિઓ અને ફોટોઝ. માત્ર ને માત્ર મંદિરની અંદર જ હતા, કારણ કે. અ ચિત્રો એટલા બધા મુ ઉઘા મળતા હતા કે લોકો એને ઘરમાં સ્થાપિત નતા કરી શકતા. તો રાજા રવિ વર્મા નું એક એવો ધ્યેય હતો કે, એટલી હદય પે. બનાવે કે, લોકો અ, બ અને રાજા રવિ વર્મા, મતલબ. પ્રિન્ટ, એની પ્રેન્ટિંગો છે, પ્રિન્ટ કરાવી અને ખુબ જ ઓછી કિંમતે. વેચવાનું શરૂ કર્યું હતું, જેથી બધાના ઘરમાં પેન્ટિંગ. પહોંચી શકે, શકવાનું પોસિબલ બની શક્યું હતું. તો આવી રીતે રવિ વર્મા. ન, ફાળો ખુબ મોટો રહ્યો છે, તો સારું, આમનું ટોપિક બરબાદ થઈ ગઈ છે. હવે આપડે પછી પાછા મળીશું.
બરાબર, મળીએ. ચાલો.